હલો.
હલો. હાલો.
હાલો હવે શું કરો હો જીનલ મજા.
અહો શાંતિઓ હો તમે કહો મજામાં અહો મજા
હ આ એ મજામાં જશે.
હસનતી બીજી હત મજામાં તમાર કેવું બધા શું કરે
બસ સાર બધા મજામાં છે તબિત બી
એવું હોય. હા હ. અ અ તમાર કો બીજું કો શાંતિ હવ બધ થયાર હો. હા બધા યાર. હ બધ યાર તમારે કો થતો હ હઈજ હ ઈજ.
એવું વલા વલા.
હા એ આજ આખા દ થ છે કે ખાધું પીતો હોય છે.
એવું એમ. તમારે કોલેજ ચાલુ થઈ જ કે
કોલેજ હઉ ચાલુ થઈ જઈએ પણ અમે જાતા નહ હવે કાલ થી જશે.
એવું જ છે.
હ આ.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
હા ઓ હમ્મ બીજું કો છુ કરે છોકરાઓ. ઓ આ રઈ ન ગાયત્રી ઉપર રહી ને એ ધાબા ઉપર હો જે હ તે વેલી જતી રહી. અમે બહાર બેઠા.
સાગરને ફોન કરેલ કે ભઈ ઊંઘી ગયા હે કે જીનલ જોડે વાત કર.
ઓ હો એ હાલ જકેતો કે હ જો હું બેઠી હતી જોડેજ. હમ્મ બીજુ કો શું કરે છોકરા?
. હ નિષ્ઠાન ત્યાં હોય પણ
નિસ્ટા વ આયમ.
હવ નિસ્ટા ને અહીંયા લાયા ને નિશદ ને અહીંયા મેલિયા.
ના ના શાલે.
હ એને ઉદય ની પરીક્ષા લાવી હ કેને.
હઅ.
એટલે ગોમડાનું ભણતર વધારે લાગે એટલે.
હ હા એમાં વધારે લાગે ગામડાનું ભણતર વધારે લાગે ને એટલે.
એટલે એમાં પંચોતેર ટકા હોય શહેરમાં પંચી અ પચી ટકા જ હોય.
અહિયાં શ શે કે શેર ને થોડી મોકલી હ ને એટલે.
હા એટલે શું કેતા શહેરમાં પ્રાઈવેટમાં છોકરો ભણ ના ને એટલે શું કેહો સરકાર. કે તમે પૈસા ભરી હકો એવા હોય એટલે જલ્દી ના લે.
હા એટલે જલ્દી ના લે અને ગામડામાં તમે સરકારીમાં એને મૂકો. એટલે એ લોકો તમન જલ્દી નવદન ની પરીક્ષા આપો પણ એમાં ત્યા પચાસ ટકાનો ડિફરેન્ટ મળી જાય.
મલી જાય. એટલે ભા તો હ બે ત્રણ વરસ ભલે ભણતો અહીંયા
ના ના શાલે હો પણ તા.
હાવ વળી લાગી જાય તો મેળ આઈ જાય.
હવ લાગી જાય સૌથી હારું અહિયાં નહી નસીબ જેવું કરવા છે એવુ કરશી.
હવ ત્યાંથી તો બધું ભાય દોતી વાળ જ લાગે
એવું હોય
હા અહીંયા બનાસકાંઠા ન દોતી વાળા લાગે અમારા અહીંયા લણવા લાગે.
હારું લતા.
હા એટલે એ જાય ભલે કે ધોતી વાળા દોત. ધોતીવાડા અહિયાં અમારે નજીક પડે પણ અહિયાં સેટ નતું થાતું ભણવાનું.
અ હ.
બાલવા માં અમારે જેવું કોઈ ટ્યુશન ની કરાવ ન ઉદયનું.
ના એનું તો કોઈ ટ્યુશન ખાસ ના કરાવ એ તો તમારે તોય કરાવે કુંમારભાઈ.
હા કુવાર અમારે ફરજીયાત નવોદયનું ટુશન કરાવે.
એવું હોય એમ. નકર ટુશન નહી હોતું એના હાથ ત મહેનત કરત ભલો.
ના અત્યારે તો ટુશન થઈ ગયું એટલે શું કે ટુશન કરેલો હોય કેમ બે વર્ષ ચોથા પોહચવા.
હમ અ તો ફરક પડો હા પાસ થઈ જાય ફરક તો પડહ
આપડે કુમારવામથી એક બે છોકરા દસ દર વર્ષે જોઈ.
એવુ હ. હારું એનય થોડો સાથ મળે ન બેવનો.
હમ એટલે તો કીધું અહિયાં પણેને એટલે
હ હા હા સારા ચાલો ચાલો બીજે કો તમાર ચેવુ ચાલ? સાસરે દેઈને પંદર દાડા રહીયા હે ઓય એમાં મારું કેવાય મહાવલી હરિદ્વાર જયા હતા ને એટલે
હા હવે ફરવા ગ્યાસી હરિદ્વાર
હરિદ્વાર બે જણ તે બસ માં જેઠણીને એકલા તા કે તમે આવો
ચાલે ચો ચો ફરી આયા
એ આખો હરિદ્વારે એ બાજુ પાકમાં બધે ફર્યા
એવું હે
હોવ એ બાજુ બધી જઈ આગ્રાન જયપુર દિલ્હીથી ફરત ફર તો જયો બધું ફર્યા આખું હરિદ્વાર ફર્યા અહિયાં બે દાડા ત્રણ દાડા રહ્યા
અત્યાર જેટલું ફરે એટલું હાચુ
ફરવા ખાટલામાં પડે તો કોઈ ભાયના લઈ જાય તાણ કોય ના મલ અત્યાર તો હોક જાતા એટલે અમે જ્યાતા હો અમે બે તૈણ દા હતું તો પસ કેવા તમે રેતા હોય તો કે અમે જા ફરવા મુ તને જાઓ મુ શું કામ ના પાડુ પહી કીધું ના ના જા આવો મોકો કોને મલે કો અને ઘરની ગાડી હતી પાસા
હા એ બોને જઈ આવે
હાવ એન બોને જઈ આયા ફરિઆયા હાવ પહી કોલેજોને એવું ચાલ થય જાય એટલે પસી આવતી રીતી
પાછી જાવા તમને જાવા ના મળે કોલેજ
હ હવે કોલેજ ચાલુ થાય છે, ને પાછું એટલે હવે ના જાવા મલે જોય જેમ કે પરીક્ષા આવે ને વોચવાનું લખવાનું બધું આઈ જાય ને પછી
એટલે જ
હ હવે તમારે ચેવુ કો? હાવ એતો જ્યાં પિયર
હવે એ અને એન પપ્પાને તકલીફ એટલે હવે
હવે આપડે શું કર હાચી વાત પણ આ અમણાં હામુ થયું હુતું પાસું હતું એવું ને એવું થઈ ગયું
હોવે એ અમદાવાદ
એટલે પાછું એવું થઇ જ્યું હ તકલીફ એ હતો એ રીતે રે હવે શું કેવાય આપડે હવે તા નેટ હરખો થયો તો
કેવું દુઃખ છે, કે અમુક વાર અચાનક થઇ જાય ને અચાનક
હા હ અને પાસે કે અમે ઘણી જગ્યાએ બધું બતા કર્યું પણ કે કોઈ મેળ આવતો નહી ભૂઆ પાણી કરે કે તું શું કરશો?
એમાંય કોઈ હવે શરીરમાં તકલીફ હોય ભૂઆય બિચારા શું કરે
શું કરે હાચી વાત છે, અને જો બીજે કોઈ ઓઠંડ તો આપડો આમ ચિંતા કર્યા જેવું શે નહી બીજે એવુ ક અલગ નઈ કેતા તો એ ગોટશે પણ તો એ આપડને એમ થાય ક ખાતા પીતા નહી ન પાસા હઅ પણ એક એક હશે ને એ સાદી ગોઠ હે અને જાય એટલે હલે એમ થાય ને કે ના કશું જ નહી હું હતો ને એવો ને એવો જ છું આતો કે સાદી એ તો આ ઘોડા જેવા થઈ જાય પણ એ એના મનમાંને અ તોપરાઈ જ્યા મનમાં વેમ પેહિ જયો છે સિને ગોઠસે સિને ગોઠસે બસ અને પાસા ઇન્જેક્શનોને એ આલે ને એટલે ભારે પડે એટલે ખાવાનું ટકે ના
હા ઓલી બોટલ ચડાવને એટલે
હઅ એટલે એમાં ઇન્જેક્શન નાખે ને એ ભારે દવા સે ઐયા એટલે. કોઈ નઈ હો જકી તો જીયા આવ ત બોલો બીજું કો?